હલો
કેમ છો?
બસ મજામાં તમે બોલો.
શું કરો છો બસ જો ગરમી આવી છે. તો હવે ફરવા જવાનો વિચાર છે.
હા હું પણ એજ પૂછવાની હતી. કે કોઈ તમારા ધ્યાનમાં કોઈ આમ સારું ફરવા લાયક સ્થળ છે.
સ્થળ તો ઘણા બધા છે.. જેમ કે આપણે રાજસ્થાન છે રાજસ્થાનમાં જયપુર જઈ શકીએ ઉદયપુર જઈ શકીએ. રાજસ્થાનમાં તો ફરશો એટલું ઓછું છે
હ હા
જે રાજા રજવાડાઓ ના કિલ્લાઓ છે ફરવા લાયક એટલું બધું બહ બધું છે. ક્યાંથી આપડે અગર જઈ શકીએ જે કે દિલ્લી છે.
અચ્છા હા તો અ ઉનાળો છે તો કોઈ અ ઠંડી જગ્યાએ જઈએ તો સારું એમ.
હમ આપડે ચારધામ યાત્રા ઉપર જઈ શકીએ છીએ. જે ઉત્તરાખંડની ચાર ઘની ચાર ધામની યાત્રા ઉપર જ્યાં ઠંડુ વાતાવરણે મળી જશે અને આપડી ધાર્મિક ની ધાર્મિક જે ટ્રાવેલિંગ છે એ પણ થઈ જશે. અને જોડે જોડે એડવેન્ચરસને આપણને ઘણી બધી એક્ટિવિટી મળશે. જેમ કે આપણે ઋષિકેશ જઈએ છે. તો ત્યાં આપણે એડવેન્ચર પણ મળી રહેશે અલગ અલગ એક એક્ટિવિટી કરી શકીએ છીએ તમને ખ્યાલ હશે.
હા અ ઉપર
ત્યાં હોય છે બંજી જમ્પિંગ હોય છે રિવર રાફ્ટિંગ હોય છે. હા એ બંજી જમ્પિંગ હોય છે રિવર રાફ્ટિંગ હોય છે એવી તો અલગ અલગ રાઈડ હોય છે જયારે આપણે ત્યાંથી નજીક જ છે વીસ વીસ ત્રીસ કિલોમીટર હરિદ્વાર છે. હરિદ્વાર છે તો ત્યાં તો તમને ખબર જ છે આપડે હરિદ્વારમાં જે અસ્થિઓ વહા વા જઈ છે એ બી
હા હા અ
એ ભી ગ ગંગા માતા ના મંદિર બોલો બોલો
તમને ખબર છે કે અ જે આ બધી જગ્યાએ લઈ જાય કોઈ ટ્રાવેલ કંપની કે કશું લઈ જતું હશે તો એનો ખર્ચ કેટલો આવે?
હા એ આપડા ઘણી જે બધી ટ્રાવેલ કંપની એજન્સીઓ છે જે ટ્રાવેલ પેકેજ આપે છે જે એ અલગ અલગ હોય છે એમના ભાવ અલગ અલગ હોય છે જેમ કે આપડે ચારધામની યાત્રા માટે કરીએ તો એમનો ભાવ અલગ હોય છે વીસ બાવીસ હજાર જેટલા હોય છે ચાર પાંચ દિવસ ના હિસાબે ચાર પાંચ દિવસ રાત આવવા જવાનો બધો ખર્ચો જમવાનો નું બધું એમના ઉપર હોય છે પછી આપણે શિમલામાં મનાલી જે એ બાજુ જઈએ તો એ ત્યાંની અલગ હોય છે કેમ કે ધાર્મિક સ્થળો જાય તો ત્યાં રાઈડ ને રાઈડ છે એ બધી વસ્તુ કલ્ચરલ એક્ટિવિટી થોડી વધારે હોય છે ને જે નેચરલ આ બધી રાઈડસ છે બજી જમ્પિંગ છે રિવર રાફ્ટિંગ એ ટાઈપનું ઓછું હોય છે જયારે શિમલા મનાલી જે સાઈડ જાઈએ છે આપડે તો ત્યાં રાઇડ્સ કે સાઈટ સિનિંગ છે એ બધું વધારે હોય છે. જેના લીધે ભાવ વધી જાય છે ત્યાં મજા આવે છે અને જોડે ધાર્મિક જગ્યા પણ બઉ બધી છે ઉત્તરાખંડમાં તો તો આપણે ત્યાં જઈ શકીએ છે.
અ હા તો આપડે અ તહીયા જેમ તહીયા ઉત્તરાખંડ ઘણી બધી જગ્યાએ તો અ તહીયા જવા માટે આપણે ટ્રાવેલ કંપનીનો પેલા તો સંપર્ક કરવો પડે
જવાનો હોય તો એકલો જવા કારણ એવું હોય છે કે ચડવાનું હોય છે કોક જ્ગયા.
સેવા વ્યવસ્થા હોય એ તો નીચે જતી અશે ને
આપડે જેવી રીતે અગર જઈએ છીએ કે ઉત્તરાખંડ જઈએ છેએ તો આપડણે બેઝિક વસ્તુ છે કે સામાન બને. એટ ઓછો લઈ જવાનું હોય છે કારણ કે ત્યાં પર્વતીય વિસ્તારમાં જઈએએ આપણે. તો જેટલું બને. આપલો સામાન ઓછો લઇ જાય તો સારું છે કેમ કે આપડે ત્યાંથી અહીંથી એ લોકો ન કેવું હોય છે. કે આપડણે જયારે અમદાવાદ થી કરીએ છીએ તો અમદાવાદ થી એ લોકો ઋષિકેશ લઇ જાય છે બાય ટ્રેન. બસ અને ઋષિકેશ. હરિદ્વાર બંને જગ્યાએ આપણને. ફેરવે છે સાઈટ સિઈંગ કરાવે છે ને ત્યાંથી પછી આપડે જઈ શકીએ કેદારનાથ લઇ જાય છે લોકો. ઓ બદ્રીનાથ લઇ જાય છે તો કેદારનાથ ની ટ્રેકમાં જવાનું હોય છે આપડે તો સામાન ને એવું જેટલું ઓછું. હોય છે એટલ આપણને ફાયદો ર છે કારણ કે કેદારનાથ છે. તો બાવીસ ત્રેવીસ કિલોમીટર જેટલ આપડણે ચડવાનું હોય છે
બરાબર.
તો સામાન ઓછો હોય એટલું ફાયદા અમારે આપડે ત્યાં
બરાબર. હું તો મોટે ભાગે ગુજરાતના જે સ્થળો છે. ત્યાં જ ફરેલી છું. બાર તો અમુક વાર જ મારે કોઈ રમત ગમતમાં ટુર્નામેન્ટ હોય ત્યાં જ ગયેલી છું ફરવા માટે તો બહુ ઓછી ગઈ છું. તો એનો અનુભવ મને ઘણો ઓછો છે. પણ એક વસ્તુ જે છે. એ મારે જોવું છે. અને આપણું ગુજરાતનું ગીર સોમનાથ. અને દ્વારકા. તો આ બધી જે જગ્યાઓ છે. હું હજુ ત્યાં નથી ગઈ તો ત્યાં અ શું શું